હલો.
હા બોલ. ‌
આવેલો અવાજ?
હઅ.
હમ્મ શું કરેશ?
કઈ નઈ ફરવા જવાનું આપડે હું નક્કી થિયું.
ફરવા જવાનું તો હજી તો એક્ઝામ પૂરી થય જોય હવે ક્યાં જવું હતું કે?
હાલ કઈક મુંબઈ જવાનું પ્લાન કરી.
મુંબઈ જાઉં હેમ ને! મુંબઈ જાઉં તો અઘરું હે પડે જોકે, હું દર વર્ષે જાઉ હું મારા માસી ને એ બધાં ન્યાં હે તારે કોણ રિલેટિવ છે‌ ત્યાં?
મારેય ન્યાં યા માસી ને એજ રહે છે.
મારા તો માસીય હેં ને ફઇય હેં.
મારા એક માસી જ રહે છે.
અચ્છા..
હા.. ક્યાં ક્યાં જશો? ત્યાં ક્યાં જવું હ
ફરવા જેવું ત્યાં તો કેટલુંય છે.
હા ત્યાં ખાવાનુંય સારું હ
ખાવાનું ખાવાનું તો આપડું પેલા જોય કા?
હા.. એતો જોઈએ જ ને..
જ્યાં હોય ને પહેલા ખાવાનું જ ગો બરાબર ને..
તો હાલે આપડું...
હાચી વાત ઘરનું તો તું કદાચ કઈ નહી ખાતી હોય કા હું કઈ નથી ખાતી ખા હો કઈ ઘરનું?
ઘરનુ નો ભાવે બહારનુ જ બહુ વધારે ભાવે.
મારે તો હમણાં ડેઇલીનુ થઈ ગયું છે. ઘરે ખબર જ ન હોય પછી બહારનું ખાવું હું ઘરે તો એમ કહી દવ કે ભુખ નથી તો રોજ બહારનું જ ખાવ હું
મારે એમ જ ઘરે ભૂખ નથી ભાઈ એમ જ કે બહાર નું ખાઈ લે તો ક્યાંથી ભૂખ લાગે?
હું મારા મહેંદીના ક્લાસમાં જાઉં હું ને... તો નિયાથી હું ને મારે એક ફ્રેન્ડ ફ્રેન્ડ હે ને અમે બેય જાય છીએ તો ત્યાં તો પછી ખબર ન હોય કોઈને હું આવતા ટાઈમે છે ને રસ્તામાં ખાઈ લઉં.
એ તો હારું કેવાય મારે તો.. બહાર જાયને તો ખાઈ લઉ બહાર કે મંગાઈ લેવાનું..
હા એ વાત બરોબબર ત્યારે પેપર કેવા ગયા ?
એતો હવે ઠીકઠાક ગયા છે પેપર ગયાય ગયા પછી ખબર જ નથી
બરોબર, મારે એવું છે આયવાઆયવા ગિયા.
તો સોલ વોલે કઈ કર્યું નથી, આપડે.
સોલ્વ તો મહેનત કરીને ખાલી બધા કેશ્વન પેપરના એમ સી કે સોલ્વ કર્યા, બીજું તો કંઈ સોલ્વ નથી કરું.
મેં તો ઈ નથી કર્યું. ગુજકેટ તો હાવ કાંઈ નથી.
ગુચૂકેટ ન તો મે નથી જોયું. ગુજકેટ માં તો તું વિચારમાં, કેવી રીતે વાંચુ તું ખબર?
હમ્મ
હમણાં. પલે આમ યુટ્યુબમાં ખબર, વિડિયો આવે, સેશન્સ આવે.
હા, હા.
હા, બસ ઈ જોઈ. ઈ વાત ઈ જોઈ જોઈને તો પેપર ભર્યું હ.
એમાં ક્યાં શરમ જોય?
એમાં છે એક સર સુરતવાડા ઈ સાહેબનુ જોયું હતું.
હા મુએ ફિઝિક્સ વાર ને એક વાર જોયું તું મેં પેપર ટાણે ની પેલા જોયું હતું, લકી કેતી હતી ને?
અચ્છા, એને હજી તો નીટ. તમારે હજી નીટ બાકી કા
હમ્મ મારે ક્યાં દેવાની હે પણ.
તમારે કમ્પલસરી ના હોય?
કમ્પલસરી ના હોય કંઈ દેવાની હોય. એમબીબીએસ કરવું હોય તો ડોક્ટર બનવું હોય તો હોય.
તો અત્યારે હું બનવું હ.
કંઈ નઈ, એક બે વાર પછી જોઈ જાય.
હા, મને તો એમ કે તારે દેવા નુ હોય. મને તો એમ કે બી ગ્રુપ વાળા નીટ ને કમ્પલસરી રહેશે, મતલબ ફરજત રહેશે.
ભાઈ, ડોક્ટર બનવું હોય ને એમબીબીએસ કરવું હોયને તો ફરજિયાત. બાકી ફરજિયાત નઈ, બાકી બીજું એક્ઝામ આવે નહીં દેવાની.
લકીને ડોક્ટર બનવું હેને?
એને મન નથી એન ધરના કે એટલે
એવું હે તો એ ના કરવું હે.
એને ધરાડ ધરાડ કરાય, એના પ્રો પ્રોફેસર નું કે કાઈક બાયોટેકનોલોજીમાં એવું કાઈક જાવું હે એને.
હા, હા. ઈ એક દિ પૂછતી તી ઓલા આપણા સર ને કોક
હા, હિમાલેશ્વર ને પ્રોફેસર નું
હા, જોય એને પૂછતી તી એનું. મને યાદ આયવું હું હે એક દિ હું ઓફિસ માં ઊભી તીને ત્યારે જ એને પૂત્તી તી.
હા, ઈ મન કેતી તી ન્યાં હતી તું એમ.
હમ્મ, તો હવે તારે હું પ્લેન હે, આગળ નો હું કરવું હે? કોલેજમાં કયા એડમિશન લેશ તું?
મારે તો હજી જોઈ, એક બે વરહ પછી હું તો કરવાની હું હમણાં તો
એક બે પછી એટલે વચ્ચે તારે ડ્રોપ લેવાનું હે?
હા, માર ટ્રોપ લેવું હે.
કા સીરીયસલી ડ્રોપ લેવો હે?
હા, હા.
કેમ?
મારે બહાર જવાનું હે ને એટલે.
ક્યાં જાઉ હે તારે?
બીજી કન્ટરી જાવાની હે એટલે.
ઓહ હો હો, એક બે વરસ.
એક બે વરહ નહીં, એક બે મહિના પણ આપડે આમ અહીંયા કોલેજ હું લખ રાખું રાખી દઉં તો પછી મારે બધી તૈયારી કરવી ને.
અરે, કોલેજમાં તો હાલે.
ના, એલી માં નો હાલે આમ કરતા હોય.
એવું હે તો તારે ક્યાં જાવું હે અધર કન્ટ્રીમાં?
અમારે ન્યા હે ને સાઉદી અરબ જાવાનું હે, હવ ખબર નહી
એવું હે બરાબર. મને લઈ જાય.
હાઈલ લઈ જાઉ દુંબઈ આપણે ફરી આવી.
દુબઈ-દુબઈ તો જાવું જ છે.
ઈ તો મારે જાવું જ છે હવે કેદી જવાય કોણ જાણે.
જ્યારે ખીચામાં ભેગા થાય તો જાઈ ને એમનેમ આવે એવા ખાઈ લે એટલે હું ભેગું થાય.
હાચી વાત, તા ભૂખડ તો પેલા હી જ આપડે.
હમ્મ ઈ વાત તારી હાચી. હાઉ ભુખડ હી.
ઓલી રીલ્સ નથ આવતી કે એને હજી તો આપણેે હેને અમીર બનવા જાતા જ હોય ને ગરીબ પાછા થઈ જાય ઉડાવી નાખી.
એ તો જોહો ઓલી એક ડીશનું એને બેચરલ સ્ટોન, પેપર, સીઝર કરે એને ખબર હે?
હા પછી એક અહ
ઈ તો કેવું કાં જોઈ ને દાત ત જ આવે.
હા કેવી મસ્ત-મસ્ત રિલ્સો આવે, આપડે જેવું મૂડ હોય ને એવી જ રીલ્સ હોય.
હાચી વાત, આપણેેય એક દિ રીલ બનાવીએ બધા ભેગા મળી ને એવી રીતે.
હાચે સ્કૂલ ની બધે આપડે બોલશું ને કેવ મજા આવે.
હા સ્કૂલની ગર્લ્સ નહી, અમુક અમુક સ્કૂલની ગર્લ્સને લેવાય.
એટલે આપડે તું હું મોહ એ આપડે એમ
હા બરાબર એ અમુક અમુક આપડે બી ગ્રુપ વાળીને મોરિક હું
હા ક્યાંક જવાનું પ્લાન કરવાનું બગીચા બગીચા કોક દિ જઈ ફોટા બોટા પડી આવતા રઈ.
હા ચાલ યાર એ તો વિચાર્યું જ નહી. તું તો હવે અહી જ છો ને તો.
જોઓ મેં મજાવાનું એમ.
હમ મને કે જે હવે.
હમમ. આપડે જા હોય તે એક વાર બધા એ હોય, તો ખબર કાર્યા ને એ લોકો કેવા મેચ પહેરીને ઓલું કર્યા હતા.
શું કરે કઈ ખબર નથી.
ઈ હેને પ્રવાસ અમે ખબર આપડે ત્યાં ગુજકેટ ના આવી ગયાને અગલા દિ ઈ લોકો નો પ્રવાસ હતો.
હા હા.
તો ઈ બધા એ મોલ માંથી કપડાને લીધા હતા, એક હરખા.
મારા કયા કોન્ટેક્ટમાં નથી મેઈન મને તો બ્લોક કરી દેધી એને.
મારા મારા કોન્ટેક્ટમાં ય નથી, મને ત્યાં એ લોકો બધા કપડાં લીધા ને તો મેં કીધું કેમ લીધા હતી એમ કીધું કે અગલા દિ અમારા પ્રવાસ આવવાનો હે ને, તો એટલે આમ બધા ભેગા હશે એમ પહેરસી.
બરાબર નકર અમારે તો બ્લોકમાં નાખી દીધી નકર તો ખબર હોત.
મારા માતો હે જ નહી.
હમ સારું હે.
હા મેં કોઈ નથી રાખ્યા.
હમ મારામાં કોઈ નથી ભાઈ મારે કોઈ સ્કૂલ ની એક છોકરી કોન્ટેક્ટમાં નથી તું હો, એક મહેક હે દેવાંશી ક્યારેક ક્યારેક હોય. કામ હોય ત્યારે બાકી તો માનસ્રી એખે ને્રીટમાં બાકી તો કોઈ નથી.
મારે મારે મારે કોઈ નથી તો સ્નેપચેટમાં, કેમ તો એક વૈશાલી હે બીજું કોઈ લકી હે. લખી તો એનો કોક બી હા ઓ આપરું હોય.
હવે નાખજે તો રિક્વેસ્ટ બીજો.
તારી હે કહી.
હા હું તને યુઝરને મોકલીશ પછી વોટ્સએપ કરી દઈશ.
હા તે એ કરજે દ મોકલે.
હમ અતાર ત ત ન તુરણી એલર્જી હરી.
હ હેને અમુક અમુક વાર થાય.
હા મનોદમણા મેં ચશ્મા કરાયેલી ત યાર.
કા?
મને ધૂળની એલર્જી થયેલા એક તો જો મારા નંબર એ વધી ગયા હ, અને ધૂળની એલર્જી થઈ ગઈ છે ને મતલબ પેલેથી જ છે શ્વાસ ચડેને બધું હ જ પેલેથી. તોરે આખું કેવી લ હાલ થ જને. કેવી ખંજોળ આવેને મેં કરાવી લીધા પછી.
હ સારું કેવાય તો તો નમબરો તોછ કરાવ પડે ફરજીયાત.
નંબર એટલે એટલા બધા નથી પોર્ટ સેવન્ટી ફાઈવ પોર્ટ સેવન્ટી ફાવ બીમાં રાઈટ લેફ્ટમાં બે માં એટલા જ છે.
તે એટલા તો હોય જ છે બધા નોર્મલ હ આટલા તો.
હમ તો એમે તો ખાલી આમ આઈ પ્રોડક્ટ થટું લીધા કે આમ, પેરવાય તો તૂર ના આવે ને એમ.
હા ઈ હારુંન સેફ્ટી આપડી આંખવા માટે.
હમ આઈખુની સેફ્ટી થ તો મોઢે મારે માસ્ક લેવું જોઈ હવે કેમ કે, નાકમાંથી બધી ધુવાળો ન લો છે ને કેવી ઉધરસ આવે વાતચાવા.
અરર. યાવા આપડ્યા ઓલ કેતા એલર્જી ને હમણાં બહુ હતી
હા એલર્જી તો હો જ બાપ
ગમે એની એલર્જી થઈ જાય ખાટું ખાય કે એવું કઈ બીજું બીજું ખાઈ લે તો એલર્જી નીકળી હવે
હમ સાચી વાત છે ખાટું ખાયતો લ હું
અલા ક લાલ લાલ કરો ના કઈવડ ન હોય
તીરસ કે શું કેવાય
ક કે તો એ ખબર નહ હો મને
હ એવું ક આવ ને ખબર છ તું
હા હા
હા ઈ તો બિચારી કેટલી બિચારે શું બિચારે ગુલી કેટલી મારીરી એને એના નામે તો
હાન્યાંથી વય ગીતે
તો હોસ્ટેલે જણ બે જ હતી
હા ગયા આપસ કેવ હવે ત્યાં ખાલી બાય વાળ જ છે ને બાકી બધા વયા ક્યાં
હા બાય વડ જ છે કા
હમ એ ઞૂપૅ વાળરી બે રોકાણી હતી પણ હવે ઈ લોકોને જે થઈ ગયું ને પૂરું તમારે બીજો રાઉન્ડ
હા મેં તો દીધી જ નથી કે એક્ઝામ પેલા રાઉન્ડ એ નથી આપ્યો ને બીજો રાઉન્ડ એ નથી આપ્યો
એ અમે આપડે કરવું નથી તો શું દઈને કામ ખાલી ખાલી પૈસા નાખવાનું
હા એ વાત તારી હાચી ખાલી ખોટું કરવું નહીં ને ન કમે ટાઈમ વેસ્ટ કરવોનેટ અઠિયા જ મારો આવેવે ને પછી હું ગુજકેટમાં અઠિયા મારા જીમાં તો શું કરીએે
એજ તો મારે હેને નીટમાં જો પંદરસો નું હોય ફોર્મ બારસો પંદરસો લાગે આપડે આ આ વર્ત મારે કઈ ફેલ જ જાય બકોઝ મારે બે ઠેવાણ ફરવા જવાનું હ ખાલી ખોટા ખોટા હું પંદરસો નાખ કરતા બીજે અગલે ઓર ન આપી દે
પણ તું મહી નથી દ હા પડ
કે વેલીટ ગણાય નહી
એમ નહીં તો તારે હેને કોલેજ એક્સટર્નલમાં નાખી દેવાય
પણ એઈ આપડા માર્ક આગલા આપડા અગળ વર નીટ ઉપરથી જાય ને તમારે અગળ વાર પાછું દેવી પડે
પણ એમ નથી કેતી હું તને તારે કેટલો ટાઈમ ફરવા જવાનું હોય
ત્રણ ચાર મહિના
ત્રણ ચાર મહિના તો તારે એક્સટર્નલ નાખી દેવાય એું એમ કહ એક્સટર્નલમાં નાખીને તને એક્ઝામ દેવા ખાલી જવાય
તે ઝામ દેવા આપડે આવી હ ગી ત હોને આવી હજારને પાસ વડ બધું મળવું જ જોઈ ને આપડા ટાણે
હા ઈ તારી વાત સાચી પણ તો હમણાં વેકેશ ને તો કેમ નથી જતી ને હવે પછી કોલેજ ચાલશેને તો એું જાય તારે
પણ અહી તો અમર વારા બધી બીજું આવું તો જોય બીજું બધું
હા ઈ તારી વાત હાચી અને હું જવા ન હમણાે જો મુંબઈ ક્યારે કઉ હમણાં ચાર પાંચ તારીખે આવું હ
ના હું તો મેં માં જવાની હું ખબર નઈ કેદી થાય
હમ્મ મારા બેન ના મેરેજ છે એટલે ઉડા ચાહી કેટલી ચાર પાંચ તારીખે જાહી
હું તો અજી આઈ
હા તું આય જલી બસ મને ખબર હ તોય પાછું વાલા હોું હોય તો
નાર ના પાપા પાછું આવું પાછ માર રોકાવું પડે પાછ મારે આવવાનું હન વીસ તારીખ સુધી તમારા પાસે જાવું જ જોએ
કઈ વાંધો નહી હાલ મને જ્યારેક ફોન આવે આપણે નિરાતે વાત કર્યું
હા હા
હા હું તને તું ફ્રીજ છો ને હવે
હા હા
હા તો હું તને કરું હાલ નિરાતો
હા હા
હા બાઈ
બાય